હલોો હલો જય શ્રી કૃષ્ણ ભાઈ. એકદમ મજામાં તમે કેમ છો.
હાલમાં તો એકદમ મજામાં છે હમણા. તો ઉનાળો પણ આવી રહ્યો છે અને ઉનાળો તમે જાણો છ છે કે હમણાં. તો કેરીની સિઝન બધી ચાલી રહી છે અને કેરી ના સિઝન માં તમે જાણો છો કે એટલે કે. કેરી પણ બધા લોકો બહુ ખાય છે ને ગામડા માટે. મે જાણો જ શકી કે બધાની આવા વાળી ખુબ હોય છે અને બધા લોકો. લોકો ખૂબ એને એટલે કે આ કેરી સિઝનમાં એ લોકોની કેરી એટલી સારી આવે એ લોકો માટે ખૂબ મહેનત કરે છે અને પ્રયાસ પણ કરે છે એટલે કેરી માટે તમે જાણો છો કે ગવર્મેન્ટ એ બધા પ્રકારના એટલે કે છાટ મળળ છે તો આ જ બધી કેરી જળે છે અને એ આવું બધું કંઈ છાટ ના પેટે પછી કેરી આ ખૂબ સ. તમે જાણો છો આ મો આખા કાળા પડી જાય છે જેના કારણે ગામડાના લોકો તો ખૂબ આમ જે આંબાવાડી બધાને હોય છે તે લોકો એના પર ખૂબ આધાર રાખે છે અને બીજું તો એજ છે કે બધા ગામડાના લોકો ખેતી વધારે કરે છે જેમ કે અમે પણ ગામના રહીએ છીએ અને હું પણ જે મારા. અગરના પાછળ એવા ખેતર છે ત્યાં પણ ઘણી બધી ખેતી કરું છું અને જે અમારો ખેતરમ શું લાંબુ છે એમ જે નદી ખાડી નજીક છે એટલે પાણીની એવી બધી સુવિધા અમને નડતી નથી અને બીજું તો એજ છે કે શાકભાજી કરેટ આપણે વિવિધ પ્રકારની કરીએ જેના કારણે આપણે તમે જાણો છો કે. શાકભાજીમાં પણ એટ દવાઓનો છાટ લખવા જ પડશે કારણ કે શાકભાજી એવી કુદરતી રીતે એટલે કે થોડો ઘણું છાટર આપવા જ પડે કારણ કે સાાટના પેટ પછી જીવ જંતુઓ લાગી જાય જેના કારણે આપણે જે શાકભાજી રોપેલી હોય છે અને બગડી પડી જાય છે કારણ કે ઉનામાં જા આટલું બધું ટાપ હોય છે જેના કારણે શાકભાજીના. ખૂબ અસર કરે છે શાકભાજી આખી સુકાઈ કાઢે છે અને અંદરથી આખું મુલાયમ કરી દે છે જેના કારણે આખી શાકભાજી બાફાાઈ જાય છે અને બગડી જાય છે અને બીજું જો તમે જાણો છો ગરમી પણ એટલી બધી ગામડામાં કેટલી બી વધી રહી છે કારણ કે જે પહેલા જે ગરમી હતી ગામડાઓમાં તેના કરતા વધારે વધારે ગરમી. ખૂબ વધી રહી છે કારણ કે પ્રદુષણના કારણે પણ ખૂબ વધે છે જેના કારણે તમે જાણો છો કે અમા ગામડાના લોકો પણ એટલું બધું એમ એટલે કે પાણી પીવા પણ ખૂબ તરસે છે અને ગામડા લોકો બહાર પણ બહુ નીકળતા નથી એટલે કે બપોરના ટાઈમ એ લોકો આરામ કરે છે અને ચાર પાંચ વાગ્યા પછી એ લોકો જે. કામ હોય છે ખેટરનુંટે કામ કરે છે ને. હમણાં તો મારા ઘરા બધા લોકો હતા. એટલે કે જે લોકોમ જે મારા ઘરના બધા પરિવાર ના લોકો છે તે પણ હમણાં બીમાર છે કારણ કે ગામમાં એટલે તડકામાં ફરી ફરીને એ લોકોનું માઠું પણ ખૂબ ડૂબે છે અને એ લોકોને ચક્કર એવા આવે છે. છે જેના કારણે હું જે જેવા જે માથું દુખે છે જેના કારણે જે એટલે કે એ લોકોને કહેવો છું કે પાણી રેગ્યુલર પીયા કરો અને પછી તમે બધું ધ્યાન રાખો કારણ કે હમણાં ગરમી પણ બહુ છે ને જે કામ હોય તો જ બહાર જવો તમારે શું કેવું છે આના વિ. ઉનાળા નદી ગરમીના વધચને કારણે.
હા વા તમારી સાચી છે અમે પણ ખેતી જ કરીએ છીએ અને અમારે પણ વાર પણ ખેતી પર જ આધાર છે પરંતુ હાલમાં શું છે ગરમીનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે જેના કારણે બીમારી પણ ખુબ જ થઈ રહી છે અને એવું નહી થવું જોઈએ અને બીમારીનું જેમ બ આપણે નિરાકરણ લાવવું જોઈએ. તોરાુ ઘણી બધી ઔષધિઓ રોપવામાં આવી છે અને પાત્રળ જે પાન હોય છે વૃક્ષના તેના દ્વારા અને સારવાર પણ કરીએ છીએ એટલે મને તો ખુબ જ સારું લાગ્યું અને જેમ બને આપે તો દવાનો ઉપયોગ ટાળવો જોઈએ અને જે ઔષધિ હોય છે તેના દ્વારા સારું થવું જોઈએ કારણ કે જે. ય આપણા શરીર માટે ખુબ જ સારી હોય છે એટલે આપણેે જેમની તરફ જવું જોઈએ તમારી બાજુ શું છે તમારી બાજુ કોઈ બીમાર પડે તો તમે શું કરો છો.
અમારા બાજ જોુ તો તો એટલે કે બીમાર પડે મારા જે ઘરમાં જો કોઈ પણ બીમાર પડે તો પેલા તો હું જેમ કે બધા દાદ દાડી જે પણ ઘરેલું ઈલાજ હોય તે જ કરે છે જેમ કે આપડ માથું દુખે તો પછી આપડે કોઈ પણ પ્રકારને એટલે બાફ લઈએટ આપડું માથું સારું થવું. એટલે અમા એવું કરે છે અને બીજું તો ઉનાળાના સિઝન માં તમે જાણો છો કે આપણનેમ એસિડિટી પણ વધારે થાય છે કારણ કે પાણી પીએ એટલે ખાડા ખાડા આપણે પાણી પીએ તો એ સારું ના કારણ કે ખાડા ખાડા આપડણે પાણી પીએ આપડા જે પેટમાં જે ખાવાનું એલેમ પચતું હોય છે આપણે પેલા પાણીથી આખું. ગ કરી જેના કારણે આપણે એસિડટીવી સમસ્યા થાય છે જેથી કરીને આપણે પાણીી એટલે ખાતા ખાતા પાણી પીવું ખુબ ઓછું એમ વધારે પીવું જોઈએ ને એટલે કે પાણી પીવું એવું નહી પણ પાણી ઓછા માત્રામાં પીવું અને બીજું તો ઉનાળાના સીઝન માં તમે જાણો છો કે આપણે બહાર પણ એટલી બધી. લ લાગે એટલે કે હવે તો અમારા જે સિટી છે એટલે કે અમારા ઘરથી દૂર સિટી છે તેમાં પણ હવે તો હું જ્યાં એટલે કે કોમ્પ્યુટર કરવા જઉં છું ત્યાં એટલે કે ડેપો ઉપર ઉતરું ત્યાં પણ એ ઘણી બધી જગ્યા છે ત્યાં બધા જે સેવા કરે છે એટલે પાણીને આવા. કુલરો મૂકી રાખે છે અને બધા આવે છે અને બધા પી છે એમ એટલે કે આવા જે અમારા જે ઘર છે દ સિટીમાં પણ આવી બધી સુવિધા ઉપલબ્ધ છે કારણ કે આવું મૂક જ જોઈએ કારણ કે એટલે કે કોઈને પાણી ન મળે તો બધા પી શકે અને કોઈ મહેનત એટલે મજદૂર કામ કરીને ત્યાં પાણી પીને એમના માટે સારું. એટલે કે પોતાના બીજાના ભલા માટે કરે છે એટલે કે ઉનાળાના સિઝન માટે આવું બધું હોવું જ જોઈએ અને આવી બધી ફેસિલિટી તો જે સિટીમાં કે પછી એ જગ્યાએ આપણે જે એટલે કોમ્પિટી કરવા એટલે કે કશે પણ સિટીમાં જાયએ તો આવું બધું જે ઘરે ઘર એટલે કે ઠેર ઠેર એ પાણીનું કુલર બ. આટ જટા જે પણ લોકો હોય છે તેમને પાણી ની સુવિધા મળી રહે અને ઉનાળાની સિઝન પડી ગયા પછી તમે જાણો છો કે ચોમાસાની સિઝન આવે છે ચોમાસમાં અમારા એટલે કે ઘરે ઘણા બધા લોકો એટલે બીમાર પડે છે કારણ કે ચોમાસાની સિઝન ત જાણો છો કે શરદીનું. કે પછી ઘણા બધા વાયરલ ઇન્ફેક્શન ઘણી બધી બેક્ટેરિયા વાળા તમે જાણો છો મચ્છરો પણ પાગે છે જેના કારણે આપણા શરીરમાં કડે છે અને જેને લીધે આપણને મેલેરિયા કે એવું બધું થાય છે એટલે કે ચોમાસાની સિઝનમાં ઘણા બધા પ્રકારના રગ રોગ થાય છે જેમ કે તાવ પણ ભરાયો. શરદી થાય છે, ઉધરસ થઈ જાય છે ખાવામાં આપણે કઈ પણ એના પેટમાં ગોટાડ થઈ જાય છે. જેના કારણે આપણે ખૂબ સાવચેતી રાખવી જોઈએ. અને એવી સામાન્ય બીમારી સ શરદી એવું થાય તો આપડે તો એટલે અમારા ઘરે તો હું ઘરે જ બધું શરદી થાય તો પછી કોઈ પણ એવું ગરમ વસ્તુ ખાઈ ને તેના કારણેમ સારી શરદી અને સૂપ બૂપ પીએ ઘરે જ બનાવીએ તો આપણા હેલ્થ માટે પણ સારું છે એટલે બહારથી લાવવું ખુબ ઓછું જોઈએ એટલે કે બારનું ખાવું ખાવાનું ખુબ ઓછું કરવું જોઈએ કારણ કે બાર જ આપણે સૂપ ને એવું લાવીએ તો ની સારું કેવાય એટલે કે ઘરે પણ આપણે બનાવી શકીએ છીએ. શું તમે ચોમાસાની સિઝનમાં તમારા ઘરમાં બઘા લોકો ક્યાં છે? તમારા તમારા લોકો બધા જે બીમાર પડે છે બધા તંદુરસ્ત છે એમ.
અમે ગામડામાં રહીએ છીએ અને ગામડામાં શું છે કે લોકો ખેતી પર નિર્ભર હોય છે એટલે અમે તો પૌષ્ટિક આહાર જ લે છીએ અને એમ તો અમે દવાનો છતો કરીએ છે પરંતુ અમારે પૂરતું અમે જે ખોરાક લઈએ અને જે શાકભાજી રોપી લઈએ છેએ તે એટલા પૂરતું અમે એમાં દવાનો છો ઉપયોગ કરીએ છે એટલે અમારે જે ફરક થાય છે એ થોડોક ઘણો પૌષ્ટિક હોય છે એટલે અમે ટો બચી જાય છે અને ઘણા બધા રોગો પણ અમને થતા નથી અને એ બધું ખાવાથી આપણે કોઈ વાર બહારનું ખાઈ કાઢીએ અને જે ચાાઈનીઝ હોય ખાઈ કાઢીએ અને કોઈ વાર હું ગમે એ વસ્તુ ખાઈ કાઢીએ તો પણ આપણે અમને શરીરને બવ અ અસર થતી નથી કારણ કે અમે રેગ્યુલરલી એ વસ્તુનું સેવન કરતા નથી અમે કોઈક વાર એ વસ્તુ ખાઈ કાઢીએ છીએ એમ એટલે ચાલે અને અમે થઈ પણ જાય તો અમે આખરી ઉપાય તરીકે હોસ્પિટલની તો મુલાકાત લઈએ છીએ અને દાદાની પણ જે અમારા દાદા છે તેમની પણ સુગરની દવા ચાલુ છે અને એ સુગર એવી વસ્ટુ છે કે જેને આપણે નેચરલ અ જે છે તેના દ્વારા સારી કરી શકીએ નથી. એટલે અમેટો હોસ્પિટલોની મુલાકાત લીધલી હતી અને ત્યાં જે દવાખાનામાં દવા આપવામાં આવી હતી એ દવા દ્વારા દાદાને સારા કરવામાં આવીયા છે અને ચાલ્યા કરે છે પરંતુ દાદા અમારા મીઠાઈ કે પછી અમારો જે કેરીનો પાક છે તે બધું ખાઈ શકતા નથી અને એ સારું પણ છે અને એ જો આપણે નહીં ખાશું તો આપણો પણ સુુગરનું જે લેવલ છે તે કંટ્રોલ રહેશે કારણ કે જો કોઈ વાર આપણો અકસ્માત થઈ કે પછી આપણને કોઈ વાર લાગી પડી તો ત્યાથી લોહી નીકળે તો વહે તદન સારું થતો નથી જેને સુગર એટલે આપણે ધ્યાન રાખવું જોઈએ. શું તમારું બાજુ કોઈને એવું સુગર ને એવી કોઈ બીમારી છે?
હા એટલે કે મારા ઘરમાં દાદાને બી મારી છે એટલે કે હાઈ બીપીની બ્લડ પ્રેશર નહી કારણ કે એ લોકો પણ હવે તમે જાણો છો કે લાંબાળની બીમારી જ છે હવે ક્યારે સારી થતી નથી એટલે કે એને દવા તો લેવી. આપડે જ્યાં સુધી. આવેને ત્યાં સુધી એ લોકો દવા તો લેવી જ પડે. દવા ના લઈએ તો પછી એ તો તમે. જાણો છો કે કઈ પણ થઈ શકે છે એટલે કે આવી લાંબા ગાળી બીમારી છે કે પ્રેશર છે પછી ઘણા બધા પ્રકારની બીમારી છે તેથી તેનાથી આપણે દૂર રહેવું જોઈએ. જેણ કે સુગર છે પછી આ બી. છે એવું બધું દૂર રહેવું કારણ કે આવી બધી બીમારીથી થાય તો પછી એમાંથી નીકળે જ નહીં બહાર એટલે કે આપણે જેટલું આપણે બહારથી એટલે કે બહારથી ઓછું ખાવાનું રાખીએ તો સારું જ છે કારણ કે આપણે ઘરે જે વસ્તુ બનાવી આપણા માટે પણ સારું કારણ કે બહારથી આપણે જે વસ્તુ ખાય છે એટલા માટે આપણેને એટલા માટે સારું જ લાગે છે પરંતુ એના થોડા દિવસ પછી. પછી તમે જાણો છો કે પેટમાં દુખાવો પછી આપણા પેટમાં પણ એટલી બધી સારી એવી પેલું પરિસ્થિતિ થતી જેના કારણે આપણને પણ એસિડટી બધી ઘણી બધી બીમારી થાય છે એટલે કે આપણે દૂર રાખવું જોઈએ જેના કારણે આપણે ખૂબ સાવચેતી રાખવી જોઈએ. અને આપણે એટલે કે તમે જાણો છે કેના ચોમાસામાં તો તમે અમારો વરસાદની સિઝનમાં પણ તમે જાણો છો કે એટલો બધો વરસાદ પણ પડે છે અને અને ઓછો પણ થઈ જાય છે કારણ કે અમાર વાતાવરણ એટલું બગડી રહ્યું છે જેના કારણે ગમે ત્યારે વરસાદ અને ગમે ત્યારે. ઠંડી અને ગમે ત્યારે તાપ પણ મૂકી મૂકી જાય છે એટલે કે તમે જાણો જ છો કે પ્રદુષણના કારણે બહુ ન જ છે કારણ કે પ્રદુષણને કારણે આપણો જે દેશ છે તે પણ એટલો બધો હમણા તોમ જે લોકો છે તે માનતા જ નથી અને ગમે ત્યાં કચરોને એવું ગમે ત્યાં ફેંકી દે છે જેના કારણે પ્રદુષણ. પ્રમાણ ખૂબ વધે છે જેના કારણે વાતાવરણ એકદમ ગરમ થઈ જાય છે અને આપણે શ્વાસ પણ લેવાની તકલીફ પડે છે કારણ કે શ્વાસ એટલે કે હવામાં પણ એટલી બધી દુર્ગંધ ફેલાય છે જેના કારણે આપણા શરીર માં એટલી ગંદી હવા જાય છે જેના કારણે આપણું શરીર પણ એટલું સહનશક્તિ ન કરી શકે જેના કારણે આપણે. એટલું એટલે કે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે સ્વચસ્થતા રાખવી જોઈએ અને ખૂબ ધ્યાન રાખવું જોઈએ કારણ કે સ્વચસ્થતા ના રાખીએ તો આપણું શરીર પણ સ્વસ્થ ના રહે જેના કારણે આપણું શરીર એટલે કે તબિયત બગાડી જ કરે છે અને પછી પછી આપડે એટલા બધા તંદુરસ્ત થના ર ને. પણ ક્યારેક આલસી બની જાય છે એ વાત બરાબર ને.
હા તમારી વાત એકદમ સાચી છે અને જેમ શરીરની કળજી રાખવી જોઈએ અને આપણે આસપાસનો સ્વચછતા પણ રાખવી જોઈએ કારણ કે જે બીમારીઓ થાય છે તેઓ મોસ્ટ આપ લી જોવા જઈએ ઘણી બધી રીતે જોવા જઈએ તે ગરમી ઉપર નિર્ભર હોય છે અને જે. ખાસ કરીને પ્રદૂષણ પર નિર્ભર હોય છે, ને પ્રદૂષણ આપણે ઘણી રીતે કરતા હોઈએ છી, જેમ કે આપણે પ્લાસ્ટિક ગોમે ત્યા નાખીએ છે અને આ કેટલીક જગ્યાએ તો કંપનીઓમાં ગોમેતો ગોમેતો ધુમાડો છોડવા માં આવે છે, એના કારણે પણ ઘણું બધું પ્રદૂષણું જોવા થતું મળે છે. આપણે જેમ પ્રદૂષણનો તેના માટે ઉપાયો કરવા જોઈએ તો જ આપણે ઘણી બધી બીમારીઓ પર જીત હાસિલ કરી શકશું અને પ્રદુષણ નિવારણ માટે આપણે હંમેશા કચરો કચરા પેટીમા નાખવો જોઈએ, પઈ વૃક્ષારોપણ કરવો જોઈએ, જેમ બંને તેમ ખાતર નો ઉપયોગ કરવો જોઈએ ખેતી આપણે જે રાસાયણિક ખાતર હોય છે તેનો ઉપયોગ નહિં કરવો જોઈએ, પછી દવાઓ નો છંટકાવ પણ ઓછો કરવો જોઈએ. જો આ બધી નિયમો નો આપણે પાલન નહીં કરીશું તો આવનારી પેઢી છે તેને ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડશે અને જોવા જઈએ તો હાલમાં તો ઘણા બધા એવી જગ્યાએ પ્રદુષણ થઈ રહ્યું છે અને આપડો જે દેશ જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ પ્રદુષણ ઘટવું જોઈએ. તેની જગ્યાએ પ્રદુષણ ખુબ જ વધી રહ્યું છે, એટલે સરકારે આ પ્રદુષણ વિ અહ જે ટોપિક છે તેના પર ધ્યાન આપવું જોઈએ, એવી હું ઈચ્છા રાખું છું. ચાલો કોઈ વાર મળીશું ત્યારે આપણે આ ટોપિક પર ડીપમાં જઈને વાત કરીશું.
હા સારું મળીશું તો.